કેમ છો?
હલો.
હેલો કેમ છો?
હું મજામાં છું તું કેમ છે?
હું પણ મજામાં છુ
શું કરે છે તું આજકાલ
કઈ નઈ બસ આ કામ ચાલતું છે સાઈટ પર
હમ હમ વરસાદ બહુ પડે ત્યાં તમારા ત્યાં પડે છે વરસાદ
ના આજે વરસાદ નથી બે ત્રણ દિવસથી હતું પણ આજે ઓછો છે
અમારા એરિયામાં તો હાઈ એલર્ટ ચાલે છે એટલે આખો દિવસ આજે વરસાદ થયો
હા અ ગુજરાતમાં કઈ હાઈ એલર્ટ છે ને કઈ મોરબી કચ્છ કચ્છ નવસારી સુરત એ બધી જગ્યાએ બહુ હાઇલા હાઈ એલર્ટ છે
હમ એટલે પછી બહાર પણ નીકળયા અમારાથી તો બધી જગ્યા પાણી ભરાઈ જાય જરાક જે આમથી વરસાદમાં
હા એ તો છે જ ને ઉપર થી ત્યાં તો કે તમારે ત્યાં નદીઓ બો બધી ને ઉપરથી ને ત્યાં કેવું છે અત્યારે તમારે ત્યાં બધું કામ ચાલુ કરેલું વરસાદ પહેલા તો તમે ગુજરાતમાં કામ ચાલુ કરજો તો પછી જે કામ કામ ચાલુ રાખેલું હોય તો પછી વચ્ચે જ ને વરસાદ આવે તો ખાડા તો મોટા થઈ જાય એટલે
હા સાચું કીધું તું હમણાં પણ જોને એક બે મહિના થી કામ ચાલતું હતું વરસાદ પડ્યું એટલે બધું ખોદીને મોકેલ છે હવે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું
પછી એક્સિડેન્ટ થાય બીજુ શું
હા એવું જ છે ને વચ્ચે જ અત્યારે ન્યુઝ જોઈ કે ની અડધો કલાક પહેલા જ જો તમારા આપડે જલાલપુર બાજુ તમે જોયું કે ની તે મોટો ખાડો થઈ ગયો
આમ તમે જોયું હતું એટલું ખબર હીં હા કેમ કે હો તોું છે ને વરસાદમાં ઘર થી ઓફિસ બીજું કસે રહી જાવ કેમ કે છે ને બધું પાણી બહુ છે એટલે ડર જ લાગે મને તો એક બે વાર બધું થયા છે એવા હાદસા
હા કેમ કે અત્યારે વરસાદમાં બી જેટલું સારું હોય ને બહાર નીકળે નહી તો સારું પણ એક બાજુ વરસાદમાં મજા આવે છે
હા એ પણ વાત સારી તારી સાચી વરસાદ એક તો વરસાદ વરસ માં એક જ વાર આવે છે એમાં પણ ગરમ ગરમ ખાવાનું પછી બહાર ફડવા જવાનું મોસમ કેટલું સારું હોય છે પણ આપડે છે ને અમુક વાર આ બધી વસ્તુઓમાં પછી મજાક બધી મસ જે લેવાય જાય છે પણ જે પણ કરવુંય કરવાનું પણ ધ્યાન રાખીને બીજું કંઈ નહીં
હા કેમકે વરસાદમાં તો ગરમ ગરમ ચા કચોરી કસાઈ કચોરી ખાવાની મજા આવી જાય ને ભજીયા કાંદાના ને બટાકા શું મજા આવે
હા સાચી વાત છે અમારે ત્યાં તમે છે ને જોબ કરે એટલે ત્યાં બધા સાથે ટીમમાં જ બધું બનાવીને અમે ખાઈએ એટલે બહુ જ મજા પડી જાય સાથે અ બહુ બધા લોકો એટલે બઘી ટીમ લીડર બધા મેમ્બર સાથે ખાઈએ એટલે વાતચીત પણ થઈ જાય છે અને પ્લસ આપણે મજા પણ આવી જાય છે તો પણ હું એક દિવસ આવજે ટાઈમ મળે તને
હા ને ઉપરથી કેવું સા રાત્રે મજા આવે કેમ કે તા કે મકઈ બા બાફી ને ખાઈ ને તો એટલી મજા આવે ને.
હા. બધાને કહીને એકવાર બધાને સાથે લઈ આવજે ભેગા કરીને પછી મળશું આપડે. એવું હોય તો કઈ બનાવીને પોતે જ ખાશ બધું બહુ ટાઈમ થઈ ગયો આપણે સાથે કઈ ખાધું નથી અને ખાવાના નામ પણ એવું પણ થાય છે આપણે શું ને બહુ વાર બધા બહાર આ વખતે આપડ બધા સાથે મળીને બનાવશું પછી ખાશું એટલી મજા વધારે જ આવશે.
તો આવું કરે ને સાપુતારો સાપુતારા નો પ્લાન બનાવી
પછી બધાને ટાઈમ મળશે કેમ કે તું મને કીધેલ છેલ્લી વાર કે બધા છે ને બોમ્બે અમદાવાદ બધી વાપી એ બધી જગ્યા જોબ કરે છે, બધાને ટાઈમ મળશે એક દિવસે
અત્યારે તો બોમ્બેમાં તો બહુ વરસાદ છે, એટલે આ તો સરકારે બંધ કરી દીધું છે કેમ કે ત્યાં તો એટલોું બધો વરસાદ પડી ગયો છેને શાળાઓ બંધને ઉપરથી ભાઈયા હતો એ તો સ્કૂલ માં ભણાવતો હતો તો શાળા અત્યારે બંધ છે, કેમ કે બહુ પાણી પાણી થઈ ગયું છે, ને કેમ તારો રોડ પર તમે જો ને ઇન્સાન પેટ સુધી ડુબાઈ ગયો એટલે સરકારે ત્યાં છે ને ચો ચોખી કીધું છે કે કોઈને બહાર ઘરથી નીકળવાનું નહી. ત્રણ દિવસ સુધી બધું બંધ છે, ત્રણ ચાર દિવસ સુધી
હમ તો તું એક કામ કરજેને બધાને કહી દેજ એક વાર પછી સાથે બધા મળશું અને હોય તો બધું પ્લાન કરીએ પછી જવાનું એક દિવસ મજા કરશું બધા સાથે પુરાની યાદગીરી બધી મેમરીઝ યાદ રાખજો આપણે
હા એને ઉપળ કે વરસાદ છે એટલે આ બાજુ સાપુતારા બાજુ ફરવાની મજા આવે ત્યાં જે કુદરત ન નજારા જોવા મળે ને એક એમ ગરમીમાં ઠંડીમાં જોવાનું નહી મળે પછી એ બાજુ મોર બેસેલા હોય લોકોની અવાજ એમ તેમ બહ મજા આવે.
હા અમુક જગ્યા તો છે ને વરસાદ માં જવાનું મજા આવે છે, કેમ કે એટમોસ્ફિયર બધું એટલું જ સારું હોય છે, વાતાવરણ ત્યાંનું પછી ત્યાં બધું ખાવાનું, મકાઈ ખાવાની, પછી મેગી ખાવાની જે મજા આવે
ત આવી મેગી બનાવી ને જ ખાવાની છે તમને
હા તો એવી જગા એ મેગ તો બવજ સરી લાગે. નોર્મલી આપે ઘરે બેસીને ખાય એના કરતા ત્યાં બધા સાથે ખશું ને તો બહુ જ મજા આવશે. સાથે આપણેે મેગી બહુ બધી મેગી જક નાસ્તો લઈ લેવાને આપડે પછી ત્યાં જ બનાવીને ખાવાનું. આપણેે નાઈટ સ્ટે કરશું ત્યાં, બોન ફાયર ને બધું કરશું,
તો વરસાદ ન વરસાદ ન બોન્ડ થાય નથી કરો એને
અનેરે ટેન્ટ બધું બાંધીને જકક રાતના થઈ જાય મદદ કરવા માટે સાથે મળવા જોઈએ. તમે તો પહેલાથી જ ના પાડશો, તો કેવી રીતે પછી પ્લાન સક્સેસફુલ થશે? મજા આવે એ બધામાં, કોઈ દિવસુ કર્યું છે?
હા વચ્ચે અમે અલો ગયેલો હતો ત્યારે અજ મેં અકેલો ગયેલો હતો.
એતો છે ને સોલો ટ્રીપમાં જાય છે સોલો ટ્રીપમાં એટલી મજા ના આવે પણ તું બધા સાથે જશે એટલે બહુજ મજા આવશે. હું પણ અમુક ટાઈમ વિચારું કે કોઈને ટાઈમ મળય તો સોલો ટ્રીપમાં બધી જગ્યા જાય આવ પણ પછી મને લાગે એ બધા સાથે હોય તો મજા વધારે આવે, દોસ્તાર જોઈએ પછી તેમ મળીને આપણે ફરશું, કેટલી બધી મેમરીઝ ક્રિએટ કરશું.
એ વાત તમારી સાચી પણ ત કેવું બધા પોતપ પોતાના કામમાં રહે એમ કેમ ચાલ ફરવા જઈએ એમ એ પેલાથી જ કધે કે અત્યારે ત મને આ કામ છે અત્યારે એું છે એવું છે પછી મેં બધજાને પછી ફોન કરવાનું બંધ કરી દીધું પેલા કેવું હતું આપણે સ્કૂલમાં કોલેજમાં ચાલ કેતા કે ચાલ ભાઈ આ રવિવારે એમ જવાનું તેમમ જવાનું કે એ ચાલ નતા કે વતાય કેવે કેમ કે અત્યમાં ટાઈમ મળે આવો છે તેમ છે બહાર એ બધું મને બી ખબરય છે એ ફેમિલી ટાઈમ હોય છે એ છે જે વર્ષમાં એક બે વાર તો દોસ્ત કો બોલાય તો જઉં છું ને પછી મને બ બક કેવાનું નહીિ હોલે પછી મે મારા રીતે આટલો જયા કરું ફર્યા કરું
એ પણ ચાલે પણ આપણને લાગી કે બધા બહાના કાળે એવું ના હોય કેમ કે છેને આજકાલ છે ને બધું જે બધાનું કામનું જે કોમ્પિટશન છે ને એ વધારે છે એટલે અને બહુ બધા લોકો છે ને વર્ક લાઈફ અને બધું બેલેન્સ નહી કહી શકે જેમ કે વર્ક લાઈ હો પછ ફ્રેન્ લ મિક્અપ કરીને એક જ જગ્યા અટવાઈને રહી જાય છે મેનલી આપડે છે ને આજ બેલેન્સ કરવાનું રહે છે ટમ ટુ ટાઈમ કામ કરવાનું જોબ પર જવાનું પછી ફેમિલી વાળામાં એટલું જ ટાઈમ આપવાનું અને પછી પછી જ એમ ફ્રેન્્સ ને પણ આપી દેવાનું એમાં શું છે બધું જ સારું ચાલે એટલે પ્રોબ્લેમ ના આવે બધા હેપી રહે આપ એમ
હા એ તમારી સાચી વાત છે પણ આમાં કેવું હો કોઈ કોઈને બેલેન્સ કરતા આવડે કોઈ કોઈને નહી આવે આમાં કેવું જ પછી જે સારા દોસ્તાર બી હોય ને એ બી ખોવાઈ જાય પછી છેલ્લે એ એમ કે મારી સાથે કોઈ નહી મળે કોઈ એવો ન જે એ એને જ બધાથી દૂરી કર દું આપડે તો કેટલી વાર ને જે એમ છે તેમ છે સમય આપેલો બી બી નથી કર્યું
એ વાત તો સાચી છે પણ જો ને એમાં આપડે કઈ નહી કરાય બધાને બેલેન્સ કરતા નહી આવડે પણ આપે પણ સાચા મિત્ર છ એમાં એવું નથી કે આપડે વાત કરીએ તો જ બધું સારું થાય નહી નહી વાત થાય તો પણ કઈ નહી જારે પણ મળશું બધા આપણે જેવા છીએ તેવા જ સાથે એક દિવસ રશું એમ
હા કઈ નહી અતત વાત કરી જો લોકોને કો શ છે શું નની
વાત નહી કરતો ડાયરેક્ટ ઓર્ડર જ આપજે કે આપણે મળવાના છીએ મને બધા આજે અહંયા મળજો એટલે બધા આવ જેનેયા આવશે એને પનિશમેન્ટ મળશે બસ પછી જોજ બધા કેવી રીતે આવી જાય
તો ટોટલ આપડણે કેટલા જણા જવાનું છે બાર જણા કે દસ જણા
શું
ટોટલ આપડી કોન કોન જેટલે ટોટલ કેટલા દસ હજાર હશે કે પછી બાર પંદર જણા હશે
બાર પંદર જેટલા વધારે એટલી વધારે મજા એટ
નઈ પછી કાર બુકિંગ કરવાનું ખબર પડે કેમ
ટેમ્પો ટ બુકિંગ કરી દેજાય બધા સાથે ભરાને જશુ મજા પડી જશે બહ મજા આવે તો જોજે ને એકદમ ગીત ગાતા ગાતા આપડે બધા પહોંચી જશું ત્યાં
એમ બી બધા પર કાર છે ને તો કારમાં જશ
હા એ પણ ચાલશે નહી તો પછી વધારે લોકો જેમ પંદર વીસ હોય ટેમ્પામાં ઘરા જ બધાને
ગણપતિ વિસર્જન કરવા થોડી જવાનું છે કે
તોોપણ હવે તોું એક વાર જજે એટલું મજા પડી જાય ને તને ખબર નથી હું ગયેલું છું એટલે કહું છું તને ના નાને
ઠીક છે જમ તમે જમજો
બ ક્યા નો તને આઠ વાગે જમી જ લઉ છું પછી ડાયજેશન ન પ્રોબ્લેમ એક તે જલ્દી જમે લ આનું બીજું કઈ નઈ હ જેમ ત પતી ગયું બાકી છે હમણાં સુધી
હા જમાઈ ગયું હવે તો સાત સાત સાાર સાત વાગે પ સાડા છ વાગે જ પલી્યા કેમ કે મેં તો રાત્રે ભજન નની કર્યું કે નહી એટલે છ સાડા છ વાગે ખાઈ લું
અચ્છા તો જલ્દી જમી લે છે હા હા તો પછી ડાયનોબ્લેમ છે એટલેછ ડાયજેસ્ટ થઈ જાય હા સાચી વાત છે સાચી વાત છે
હા હા બીજું કેવું કેવું છે મમ્મી પપ્પાને કેવું છે
બધા સારું છે મજામાં છે બધા ચાલ પછી મળી તુંને બદલ પન કર અને પછી મને ક તું કે શું છે શું નહી કેમ કે ને એક વાવાર બધાને કઈ દે આ તારી મળવાનું છે પ બધી બધા આવી જાય સારું એમ
મારો એમ વિચાર છે કે શનિ રવિ
શું અનેરે શનિવારે ચાલે જો આપડેને બધાશું એક બે દિવસ એક્સન્ડ પણ થઈ જાય તો આપડે છે ને વચ્ચે એક બધી વસ્તીુ સાથે ત્રણ ચાર રજા આવે છે એટલે બધું સાથે જ કરીએ તો એક દિવસ આપ પણ નહી કરશું પછી ત્યાં થાકી જશ તો એક દિવસ આરામ કરશું પછી આપણે નેક્સ્ટ ડે ફરી ને એક બે દિવસ હોય ને પછી ત્યાંથી નીકળશું ને એકદમ ફ્રેશ માઇન્ડે એટલે બધું મજા પડી જશે એટલે આપણને એક દિવસ વસ કરવા બે દિવસ ફરનો ટાઈમ મળશે એમ કવ છું એટલે છે ને વચ્ચે રજા પડે છે આપડ ત્યાણે જ જઈએ તો કોઈનું ઓફિસ કઈ મિસ ના થાય કંઈ પણ મિસ નહી થાય હે ને
હા તો એવું કે કે શનિ રવિ સોમવાર નઈ જો અત્યારે પચીસ તારીખે મોમ છે છવ્વીસ તારીખે આપ ર ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે ગૃહ શુક્ર શનિ રવ એટલે ચાર દસ થઈ ગયા
હા તો બસ ચાલ છે મજા જ પડી્યા છે ચાર દિવસોમાં તો
હા કેમ કે એની મોરમ ન જો રજા હોય છે ને રિપબ્લિક ડે ન્ડિપેન્ડન્સ ડે બધ કસ જાય ગ એક બેેશ એ સ આપણે સવારે નીકળી જવું અનેને પછી રવિવાર ની રાત્રે અહિયાં આવી જઉ પછી પાછવા પણ કામ પણ જવ એટલે સ સવારે આવે તો પછી આખા થાકેલા થાકેલા હોય
હમ એટલી વસ્તુ ઘરે આવવાને ટાઈમ પણ મળી જાય આપણને આરામ કરવાનું કેમ
હા એ પછી એમાં મજા બી બહુ હશે કેમ આપડે બહુ સમય થી મહિલા ની મજા લીની થઈ ને
હા સાચી વાત છે
ઠીક છે ચાલં પછી ફ ફોન આપ્યો છે હ ને